એ સાર આની વિશે જે સમજાવ્યું ને એ સાંભળીને તો મને બહુ વિચાર આવ્યો.
ખૂબ. ર પડી ખાસ કરીને જયારેને તેમને કહ્યું કે પાણી વગર. પૃથ્વી પર જિયા ન શકે.
આપણે રોજ પાણી પીશું સ્નાન કરીએ રસોઈ કરીએ બધું પાણીથી જ ચાલે છે છતાં આપણે એની કદર નથી કરતા.
સાચું છે ઘણી વાર તો આપણે નર ખોલી રાખીએ છેીએ અને કામ પૂરું થઈ જાય પછી પણ કરવાનું ભૂલી જઈએ છે.
મારા ઘરે તો મમ્મી હંમેશા કહે છે એ. પાણીએ તો એક ટીપનો પણ બગાડ ન કરવો જોઈએ.
ઘરે ઘરે.
અ.
શીખવે છે. દાત સાફ કરે તે વખતે તો ખાસ સનળ બંધ રાખવો જ જોઈએ.
હા ઘણા લોકો દાત સાફ કરતી વખતે સતત પાણી વેવાય છે તે બો મોટી બેદરકારી છે.
અને સ્થાન કરી વખતે પણ આપડે ઓછુંને વાપરવું જોઈએ.
હા. હા. બકેટથી સ્નાન કરીએ તો પાણી બચી શકે પણ કેટલાક લોકો તો સતત સાવાર ચાલુ રાખે છે.
નાની નાની બાબતોમાં ધ્યાન આપતી તો ઘણું પણ બચાવી શકાય.
જેમ કે વાસણ ધો તો પહેલા બધા વાસણો ને એક સાથે જ ભેગા કરી લો પછી પાણીનો ઉપયોગ કરો.
હા અને કપડા ધોતા પણ જરૂરી એટલું પાણી
એક વાત મને ખુબ જ ગમે છે. એ વરસાદ નું પાણીનું સંગ્રહ કરવો જોઈએ.
હા વરસાદનો પાણી જમીનમાં જતો રહે હો તો ભૂગર્ભ જળ વધે છે.
આવનારા સમયમાં તો પાણી શો થી મોટી સમસ્યા બની શકે છે.
હા ઘણા સરે તો હજુથી પાણીની તંગી શરૂ થઈ ગઈ છે.
ગામડામાં લોકો કિલોમીટર દૂર જઈને પાણી લાવે છે.
અને આપણે અહી નળ ખોલીને પાણી બગાડીએ છીએ, એ ખરેખર દુઃખદ છે.
શિક્ષકે એક ઉદાહરણ આપ્યો હતો કે જો એક નળમાંથી એક સેકન્ડ એક ટીપોટ કે તો વર્ષમાં કેટલું પાણી બચી શકે.
હા એ સાંભળીને મને ખુબ આશ્ચર્ય થયું.
એટલે જ દરેક નળ સારી તે બંધ છે કે નહીં તે જોવું જોઈએ.
અને જો ક્યાંય લીકેજ હોય તો તરત સુધારવું જોઈએ.
હા આ પણ પાણી બચે જો અનેક સરળ રસ્તો બની શકે છે. ક્યા?
મને લાગે છે કે આપણે બાળકોને પણ આ બાબત શીખવવી જોઈએ.
હા નાના બાળકો થીજ આ સંસ્કાર આપીએ તો મોઢા થઈને પાણીનું મહત્વ સમજશે. છે.
અને વૃક્ષો પણ પાણી બચાવવામાં મદદ કરે છે.
હા વૃક્ષો જમીનમાં પાણી જાળવી રાખે છે અને વરસાદને આકર્ષે છે.
એટલે વૃક્ષ રોપણ કરવું પણ ખુબ જ જરૂરી છે.
આપણે સારા મિત્રો સાથે મળરીને ર વૃક્ષો લગાવને કાર્યક્રમ કરી શકીએ છીએ.
અને સાથે સાથે લોકો માં જાગૃતિ લાવવી જોઈએ.
હા ઘણા લોકો હજુ પણ પાણીનો વ્યર્થ ઉપયોગ કરે છે કારણ કે તેને એની ગંભીરતાની સમજ જ નથી.
જો આપડે તને સમજી શકીયએ ને તો કદાચ તો તેઓ બદલાઈ શકે.
આપણે નાટક' ગીત અથવા તો ભાસ પસંદવાળા લોકોને સમજાવી શકીએ છીએ.
હા એ રીતે વાત લોકો સુધી સરસાથી પહોંચી જ છે.
પાણી એટલે જીવન આ વાત દરેક ના મનમાં બેસવી જ જોઈએ.
સાચું કહ્યું પાણી વગર માણસ, પ્રાણી, વૃક્ષ કોઈ જીવી શકે જ નહી.
એટલે જ આપને આથી જ પાણી બચ ચવાનું શરૂ કરવો જોઈએ
હા નાનો પ્રયત્ન પણ પણ મોટો ફેરફાર લાવી શકે.
જો દરેક વ્યક્તિ પોતાનો ભાગ ભજવે. તો આપણે ભવિષ્યમાં પાણીની સમસ્યા થી બચી શકીએ.
અને આવનારી પેઢી માટે પણ પૂરતું પાણી રહી શકે છે.
ચાલ આજથી જ આપને પોતે પાણી બચાવવાનું ન નક્કી કરીયે.
હા અને બીજા લોકોને પણ પ્રેરણા આપીયે.
સાચી વાત છે.
હા અને તારી વાત કર્યા પછી હું ઘરે બધાને પાણી બચાવવા વિશે કહી રહ્યા છ.
ખરેખર પછી શું કહ્યું બધા એ.
મમ્મી એ કહ્યું કે આપને રોજિંદા કામમાં થોડું ધ્યાન રાખીએ તો ઘણું પાણી બચ છે.
હા સાચું છે નાની નાની આડત તો જ મોટા ફેરફાર લાગે છે.
જેમકે વાસણ ધોતા પહેલા બધું એકઠું કરી લેવું અને વારંવાર નળ ખોલવો ન પડે.
અને કપડાં પણ એક સાથેથે જ ધોવા જોઈએ. થોડા થોડા ધોવા કરતા પાણી વધારે બગડે છે.
હા મારા ઘરમાં. હવે અમે એવી જ રીતે કરીએ છીએ.
હું પણ આતી ઘરે છે ને આ વાત. કહું.
અને સ્થાન માટે પણ મેં નક્કી કર્યું છે કે ઓછું પાણી વાપરવું.
હા બક્કીથી સ્નાન કરીએ ને તો ઘોનું પાણી બચી શકે.
શિક્ષકે કહ્યું હતું કે એક વ્યક્તિ જો રોજ થોડું પાણી બચાવે તો વરષમાં હજારો લીટર પાણી બચાવી શકે છે.
આ સાંભળીને મને સમજાયું કે આપ. આપણા નાના નાના પ્રયાસો પણ કેટલા મહત્વના છે.
અને બગીચામાં પાણી આપતા પણ ધ્યાન રાખવું જોઈએ.
હા સવારે અથવા સાંજે પાણી આપ. આપીને. તો ઓછો પાણીનો વેરફયોગ કરે.
બપોરે આપીએ તો પાણી વહેલું ઉડી જાય છે.
એક વાત મને ખૂબ ગમે. એ વરસાદી પાણી સંઘ્ન કરવાથી જમીનમાં પાણી વધે છે.
હા અને કુવો બોરવેલ. પણ ભરાઈ રહે છે.
ઘણા શહેરોમાં હવે આ પાણીની અજત વધી રહી છે.
હા, સમાચારમાં પણ બતાવે છે. કે લોકો પાણી માટે લાઈનમાં ઉભા રહે છે અને પાની ભરતા હોય છે.
એ સ્થિતિ આપનાહી ના આવે. એ માટે આજે જ પગલાં લેવાની જરૂર છે.
સાચું છે. આપને જો આ થી જાગૃત બનીએ તો આવતી ગાસ સુધરી શકે છે.
શિક્ષકે કહ્યું હતું કે પાણી કુદરતની અમૂલ્ય ભેદ છે.
હા, અને આ ભેદ નો યોગ્ય ઉપયોગ કરવો આપની જવાબદારી હોય છે.
આપણે પાણી બગાડીએ એટલે આપ ને પોત નાનું નુકસાન રહીએ છે એ.
હા, કારણ કે અંતે પાણી ની અછત આપણને જ ભોગવવી પડશે.
હાલ આપણે મિત્રો સાથે મળીને પાણી બચાવવાનો સંકલ્પ કરીએ.
શાળામાં એક નાનું અભિયાન પણ શરૂ કરી શકીએ.
જેમાં બધા વિદ્યાર્થીને સમજાય કે પાણી કેમ બચ જાવું
અને દરેક વિદ્યાર્થી પોતાના ઘેર જઈને આ વાત શેર કરશે.
એ રી ધીમે-ધીમે આખા સમજમાં જા ગૃતિ આવી શકે.
અને લોકો પોતાના વર્તનમાં ફેરફાર લાવી શકે.
હા, આજ તો સાચું જળ સંરક્ષણ છે.
માત્ર વાતો કરવી નહીં પણ અમલમાં મૂકવું વધુ મહત્વનું છે. હા.
હા, આજે જ આપ શરૂ કરીશું. એ ભવિષ્યમાં આસાની સરે.
અને આવનારી પેરી આપનો આભાર માનશે.
કેમ કે આપણે તેમના માટે પાણી બ ચાવી રાખ્યું હશે.
અને આજથી જ શરૂ કરીએ. કેમ કે દરેક ટીપો કિંમતી હોય છે.
આજે સવારે જય્યારે હું છત પર ગઈ હતી ને ત્યારે વિચાર્યું કે વરસાદ નું પાણી કેટલું બગડી જાય છે ને?
હા, સાચું છે વરસાદ પડે ત્યારે આપણે આનંદ તો કરીએ છીએ પણ પાણી બચાવવાનો વિચાર ઓછો કરીએ છીએ.
જોય પાણી સાચવી લઈ ને તો કેટલાક કામમાં આવી શકે.
હા, પીવાનું નહીં પણ બગી ચા માટે સાફ-સફાઈ માટે તો ઉપયોગ કરી શકીએ છીએ.
વરસાદ ન પાણી સંગ્રહ કરવું એ ભવિષ્યમાં તે સૌથી સારું રોકાણ છે.
એ વાત ખુબ જસ સમજદારીની છે કુદરત આપણને મફતમાં પાણી આપે છે પણ આપણે તેને વેડફી નાખીએ છીએ.
અને પછી જયારે પાણી ની અછત થાય ને તેને ફરિયાદ કરીએ.
હા, ખરેખર એ તો આપની જ ભૂલ હોય છે ને.
દુનિયામાં ઘણા દેશોમાં પાણી માટે લોકો લડાઈ પણ કરે છે જો.
એ સાંભળી ને મને ખુબ દુઃખ થયું.
પાણી જેવી સામાન્ય વસ્તુ માટે પણ ઝઘડો થાય એ કેટલું ખરાબ છે.
એટલે જ આપણેે સમય રહેતા જાગવું પડશે.
હા, નહી તો આવનારા સમયમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે.
અને માત્ર માણસો જ નહીં પ્રાણીઓ અને પક્ષીઓ પણ પાણી પર નિર્ભર છે.
હા, ગરમીમાં તો પક્ષીઓ માટે પાણી રાખવું પણ એક સારું કામ છે.
હું તો મારા ઘરની બારી પાસે એક નાનો વાસણ રાખું છું.
વાહ, એ તો બહુ સરસ વિચાર છે ને
તેમાં પક્ષીઓ આવીને પાણી પી જાય છે એ જોઈને મને ખુબ આનંદ થાય છે.
કરીશ.
આપણે નાના કામથી પણ મોટી સેવા કરી શકીએ.
હા, પાણી બચાવવું એટલે જીવન બચાવવું એ
અને આ વાત દરેકને સમજાવવી જરૂરી છે.
મારા પડોશ માં એક કાકા છે તે દરરોજ બગીચેમાં ઘણું પાણી વાપરે છે.
તો તેમને સમજાવવાનો પ્રયત્ન કરવો જ જોઈએ.
હા હું શાંતિથી તેને સમજાવી કે કેવી રીતે પાણીનો ઓછો વેવ કરવો
કદા તેઓ માનશે.
હા જો આપણે પ્રેમથી સમજાવીએ તો લોકો જરૂર સમજશે.
અને શાળામાં પણ આપણે શિક્ષકો સાથે મળીને કાર્યક્રમ કરી શકીએ.
જ્યાં બાળકોને રમ્મ રમતમાં પાણી બચાવવાની શીખ .
હા જેમ કે નાટક કવિ દ્વારા
તેથી બધાને સરી રીતે સમજ પડે.
અને બાળકો પોતાના ઘેર જઈને માતા પિતાને પણ કશે.
એ રીતે સંડેશો ઘરે ઘરે પહોંચશે.
અને ધીમે ધીમે લોકોની આદત બદલાશે. .
આ બદલાવ એક દિવસમાં નથી આવ તો પણ . પડે
સાચું છે દરેક મોટું કામ નાની શરૂઆતથી જ થાય છે.
મને લાગે છે કે આપને આજે પાણી બચાવવાનું નક્કી કર્યું છે ને તો ભવિષ્યમાં સુરક્ષિત બની શકે છે આ વિચાર.
હા. જે.